હલો જય શ્રી કૃષ્ણ કેમ છો
જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં અમેટો બસ ઘરે બેસી રહેલા છે તમે કેમ છો બધા સારા તો શો ને
હા હમણાં તો બધા આમ તો હું મોસ્ટલી એમ તો ગામડામાં પેલા રતો તં મારો પરિવાર છે પરંતુ હ શહેરની જે જિંદગી જીવું છું કારણ કે શહેરમાં મારી જોબ છે સારી એવીને ત્યાં જ મારે રવા પડતું છે કારણ કે હવે કરી જ શું કારણ કે ગામડા થી ઘણું દૂર શહેર આવેલું છે એટલે મારે વધારે પડતું શહેરમાં જ વહેલું એગ રહેવા પડે છે પાંચ વર્ષ પછી હું ગામડામાં જાઉં છું હમણાં તો શહેરમાં ગરમી પણ ખૂબ લાગે છે અને એટલી બધી ગરમી લાગે છે કે આ તો ઠંડુ પાણી પીએ જ કરવા પડે છે અને ઘરે પણ એ એટલે ઘરમાં પણ એટલી બધી ગરમી લાગે છે બહાર પણ એટલી બધી ગરમી કારણ કે ગામડામાં પહેલા રહેતા ત્યારે તો અમે જાણો છો કે તમે ગામડામાં જ રહ છો ત્યારે ગામડામાં હવાર એકદમ સારી આવે છે બહાર અને ખૂબ સારું એું ઠંક રહે છે હમણાં ગામડામાં શું ચ એટલે શું હર્ચ ચાલી રહેલું છે ગરમી કેવી ચાલી રહી છે ગામડાઓમાં
ભાઈ તમને ખબર જ છે કે ગામડાઓ માટે ખુબ જ સારું એવું પડે છે અને ગામડામાં તમને ખબર જ છે આપડે પહેલા થી તમે પણ ગામડામાં એટલે તમને એટલું તો ખબર જ છે કે મતલબ ગામડાઓમાં આપડે બીજી બધી વસ્તુ જેમ કે શહેરમાં આપણે પાણી થી માંડીને બીજું બધું લેવાનું હોયટ એ બધું આપણે ગામડામાં લેવા પડતું નથી અને હમણાં તો ગામડામાં વૃક્ષારોપણ પણ ખુબ જ વધારે સારી રીતના ચાલી રહ્યું છે જેથી કરીને ગામડામાં હમણાં જે મતલબ ગરમી લાગવાનું પ્રમાણ હતું એ પ્રમાણ પણ થોડુંક ઓછું થઈ ગયું છે અને આપણે જે ખેતરે બેઠા હતા તો તે ખેતરે પણ પારે પારે છે ને મતલબમાં ડવા રોપી દવામાં આવ્યા છે તો જેથી કરીને છે ને શું થયું છે કે બધા મતલબમાં ત્યાં જો આપડણે ખાટલો લઈને બધા બેસી જતા હોય છે અને ગરમીના સમય પર ત્યાં બધા મતલબમાં સાથે બેસીને વાટ કરતા હોય છે એટલે ગામડામાં હમણાં તો ખુબ જ સારું ચાલુ રહ્યું છે અને ખુબ જ વધારે મજા અને ઉનાળાનું જે વેકેશનમણા આવ્યું છે તો જેથી કરીને બધા જે નાના છોકરાઓ છે તો બધા સાથે મળીને અમે ત્યાં બધા મળીને ખુબ જ વધારે એવું રમીએને એવું પણ છે અને બધા સાથે અ ખુબ જ વધારે મજા પણ આવે છે જેથી મને તો અમારા ગામડાના જીવનમાં ખુબ જ વધારે સારું લાગી રહ્યું છે અને મારા જે મતલબ કઝન્સ લોકો છે તો ટેલો પણં ગામડાઓમાં ફરવા માટે આવ્યા ટેને પણ ખુબ જ વધારે સારું લાગ્યું કારણ કે ગામડાઓમાં મતલબ બપોરના જે વેકેશન ના સમય બધા ફરવા આવે છે એમ જ ફરવા નથી આવતા કારણ કે વેકેશન ના સમય એમાં બધા ગામડામાં જાય છે જેથી કરીને તને બું મસ્ત મસ્ત બ જોવાનું પણ બું મળે છે અને ખુબ જ વધારે મજા પણ આવે છે
હા તમારી માટે એકદમ સાચી સલા ગામડા જી ન અલે અમે પણ ન ને મારા ખબર છે કે ગામડાના જીવનમાં કેટલી મજા આવતી કે શું ગામડામાં શું કરતા હવે મોસ્ટલી એમ તો મારા પાંચ વર્ષ છે અમારો ઓછું શહેરમાં તમે જાણો છો કે બધા હાલ ચ હણા તો ગરમી બહુ વધી રહી છે અને શહેરમાં તમે જાણો છો ટ્રાફિક ની અવાજ ગણો આવે છે પછી આજુબાજુ ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડા પછી પ્રદુષણ બી વધારે જોવા મળી રહ્યું છે કાર કે આજુબાજુમાં જે શહેરમાં જ રહું છું ત્યાં અમારો જે સોસાયટી છે ત્યાં આજુબાજુ ઘણી બધી ઉદ્યોગો ઘણા બધા છે અને તેમાં બધું રાત દિવસ કામ ચાલુ હોય પછી જારે રાત્રે ઊંઘ પણ નથી આવ્યા બરાબર અને ખુબ ઘોંઘાટ હોય છે એટલે એ બધી ટબલીિક થવા માંડી છે પરંતુ હવે હું ેવાઈ ગયો છું એટલે હવે મને તો થોડી ઘ આડત પડી ગઈ છે પરંતુ શહેરનું જીવન તો એટ મોસ્ટલી આપડે ઓછું રાખીએ તે સારું છે કારણ કે જોબ છે એટલે જવું જ પડે છે પરંતુ કરીએ જ શું એટલે કે હવે શહેરમાં બધું રીતે હું ટેવાઈ ગેલો છું અને મારા જે સોસાયટી ના પાડોશી છે તે મને સારી રીતે વાત પણ કરે છે સારી રીતે મારી સાથે વ્યવહાર કરે છે કારણ કે તમે જાણો કે આપણે કશે બી ફરવા જઈએ ક બી આવું ર રહેવા જઈએ પછી શહેરોમાં તો આપે આજુબાજુ પાડોશી વા આપડે વ્યવહ રાખવો ખુબ જરૂરી છે સારા કારણ કે આપણે એ લોકો સાથે સરખી વાત નહી કરશું પછી ગ પછી ગમે તો એ લોકો સાથે વર્તન કરશું તો પછી એ લોકો આપ સાથે બોલશે પણ નહી ને આપણે કોઈ પણ કામ કરશે પણ નહીં અને આપણને કોઈ એવી દુર્ઘટના આવી ગઈ એ લોકો તાત્કાલિક આપ કામયોગ્ય સલાહ આપશે ર ઘર ના માટ છે ગામના બીજા પરિવાર ખેતી કરે તે લોકોને પાણી પૂરતું મળી રહે છે ગામડાઓમાં
હા ભાઈ કારણ કે તમને ખબર છે કે ખેતી કરે ત્યારે ગામડાઓમાં પાણીની કેટલીક જરૂર પડે છે જેથી કરીને પાણીની તંગી તો થોડીક હોય જ છે પરંતુ હમણાં શું થયું છે કે મતલબમાં કે ગામડાઓમાં શું થયું કે મતલબ હમણા જે બોર કરવામાં આવ્યા છે સર ઘર દ્વારા તો તેનાથી બધાને ખુબ જ વધારે એવો લાભ થઈ રહ્યો છે કારણ કે સરકાર દ્વારા ફ્રીમાં મતલબમાં હેડપંપ પણ લખવામાં આવ્યો છે અને ઘરે ઘરે જે પણ ખેતી કરે છે તો તે ઘરે મતલબ બોર પણ લગાવવામાં આવ્યું છે જેથી કરીને બોર થી શું થયું છે કે બધાને પાણી પોહોંચી વડે છે અને પોરપોરને જેટલી જોઈએ તેટલી ખેતી કરી શકે છે અને અમારી તરફ તો મતલબમાં એટલી બધી વધારે ખેતી ના કરવામાં આવે થોડાક ઓછ જ બધા જમીન છે પરંતુ જો પાણી હોય તો જ બમાં બધી ખેતી થઈ શકે જેથી કરીને હમણા જો ખેતી ચાલી રહી છે તો સારી ખેતી ચાલી રહી છે હમણાં અને મતલબ અમ અમે જુવાર કરેલી હતી તો જુવાર પણ ખુબ જ વધારે એવી સારી થાય છે ગરમીઓમાં અને ગરમીઓમાં પાણી ની જરૂર ખુબ જ વધારી હોય તો પાણી પણ અમારે મતલબ બોર દ્વારા અમે પાણી મૂકવામાં આવ્યું અને ખુબ જ સારી રીતના જુવાર પણ ઉઢારી છે અને અમે હમણાં તે મ એક વાર અમે કાપી નાખી છે મતલબ અડધો જેવો અમારે વગો છે કાપી નાખી છે અને મતલબ બજારમાં પણ આપી છે તો ઘણો એવો સારો ભાવ અમને મળ્યો અને ખુબ જ સારું પડ્યું અમને જેથી કરીને અ મને તો ખુબ જ સારું લાગ્યું અને પાણીની સુવિધા પણ હવે થોડી થોડી રીતના બટનની સારીવી જ ટી જટી રહી છે જેથી કરીને મને તો ખુબ જ સારું લાગે છે કે ભાઈ ગામ પણ ઉપર આવે છે શહેર ના જવું અને શહેરો માટે તો તમને ખબર જ છે કે ખુબ જ સારી રીતના પાણીનો હોય છેંતુ ત્યાં પ્રદુષણ ન પ્રમાણ ખુબ જ વધારે હોય છે પરંતુ શહેરોમાં આ પ્રદુષણ ન કરતા ગામડાઓમાં પ્રદુષણ ખુબ જ ઓછું જોવા મળે છે અને એકદમ શૂટ હોવા પણ મળે છે અને ગામડાઓમાં ખુબ જ વધારે એવા બધાના જળવા પણ જોવા મળે છે અને શહેરમાં ખુબ જ ઓ છો જાળવા જોવા મળે છે પરંતુ આપડે ગામડાઓમાંથી હવે શહેરમાં પણ ખુબ જ વિકાસ થઈ રહ્યો છે તો મતલબ ગામડામાં વિકાસ થવાના કારણે શું થઈ રહ્યું છે કે બધાને જાડવાને બ કાપવામાં આવ્યા છે અને કેટલીક વાર રસ્તાના બાજુમાં જે ાડવા હોય તે બધા ઝડવા પણ કાપી નાખવામાં આવ્યા છે ને તોટલમાં તેના લીધર છે ને ખુબ જ વધારે એવું તકલીફનોો સામનો કરવો પડી રહ્યો છે ગામડાઓમાં પણ
હા એટલે કે એ જો તો એટલે કે આપડે જી એટલ વધારે વધ વૃક્ષોપવાઈ છે કારણ કે તમે કીધું કે હવે ગરમીનું પ્રમાણ તો આજીવન એટલે કે હમણાં તો આ જે ચાલી રહી છે ગરમી તે ખૂબ વધી રહી છે અને ગામડો પણ અં તો એટલે કે તમે કીધું કે ગરમી ખૂબ વધુ અને કાર ક કે આપણે કચરો ગમે ત્યાં નાખી દઈએ તો પછી ગંદકી થશે અને કચરો કચરો પેટીમાં નાખવો જોઈએ અને આપણે પ્રદુષણ કરતા અટકાવવું જોઈએ કારણ કે તમે જાણો છો કે જેટલું વધારે પ્રદુષણ કરશું તેટલું આપણા દેશને નુકસાન થવાનું જ છે અને અમારા જે શહેરમાં હું જ્યાં રહું છું ત્યાં પણ મેં કીધું કે ઉદ્યોગો ઘણા બધા છે અને ઉદ્યોગોમાંથી નીકળતા કચરાનો નિકાલ પછી કાચા માલનો નિકાલ એ લોકો ગમે ત્યાં નાખી દે છે અને મેં તો એ પણ જોયું છે કે આવા બ જે કચરાઓનો નિકાલ નીકળે છે આ ઉદ્યોગોમાંથી તે બધા અમુક વિસ્તારો ગામડા વિસ્તારોમાં લોકો ફેંકી દે છે અને ગામડાના લોકો પછી એનાથી હેરાન થઈ જાય છે કારણ કે એવા ઘણા બધા ઘણા બધા એ ગતરતા નાખવાથી પછી ગંદકી થાય છે ગંદકીમાંથી નીકળતા મચ્છરો પાકે છે અને ઘણા બધા વિવિધ પ્રકારના જીવ જંતુઓ પાકે છે અને પછી તે પછી એ બધા ગામડાઓમાં જાય ને પછી એ બધા લોકોને અસર પણ કરે છે તમે જાણો છો કે આ કેટલા ઝેરી આવા જીવજંતુ તે ગામડાના લોકોને યોગ્ય રીતે અસર કરી જાય છે એટલે ગામડામાં આવા રોગચાળા ફેલાવાની શક્યતા વધી જાય છે એટલે એવું નહી કરવું જોઈએ અને જે શહેરો છે ઉદ્યોગો એટક ઉદ્યોગો જે ચલાવે છે જેમના જે માલિકો હોય છે તે યોગ્ય રીતે પોતાના પેલોમાં ઇન્ફેક્શન કરવું જોઈએ અને કેવી રીતે કામ ચાલી રહ્યું છે તે યોગ્ય રીતે એ લોકોને બતાવવું જોઈએ કારણ કે એ લોકો પ્રદુષણ કરતા જ રહેશે તો પછી આપણા દેશનું શું થત એટલે પછી આપણે એ વિચારવું જોઈએ કે આ પ્રદુષણ કરતા અટકાવવું જોઈએ કારણ કેવા ઘણા ઘણા શહેરો છે ઘણા ગામડાઓમાં છે તેમાં ગંદકી જોવા મળી છે એટલે તમે જાણો છો કે તમે પણ કીધું કે તમારા ગામડામાં વૃક્ષો એટલે કે વૃક્ષો પણ કાપવા માંડ્યા છે એટલે કે હવે વૃક્ષો આપણે વધારે વધારે વાવવા જ જોઈએ કારણ કે આપણે વૃક્ષો એવું કાપ નાખશો તો પછી આપણે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે તો પછી આગળ જતા આપણને સ્વાસ્થ્ય થવાની જ છે એટલે કે આપણે વધારે ને વધારે વૃક્ષો વાવવા જોઈએ અને તેમાં તમે જાણો છો કે વૃક્ષો વાવવાથી ઓક્સિજનનું પ્રમાણ ખૂબ વધે છે અને કાર્બન ડાયોક્સાડ કાર્બન મોનોક્સાઇડ છે તેમાં તેનું પ્રમાણ ઘટશે તેના લીધે આપ સ્બલી પણ સારી રહેશે એમ એટલે કે આવા જે રિવાયુને આપણે દૂર કરવું જોઈએ અને વાતાવરણ ચોખ્ખું બનાવવું જોઈએ તમારે તમે જે ગામમાં રહો છો ત્યાં એમ તો પાણીની સગડ તમે કીધ કેવી રીતે મળે છે અને કેવી રીતે નહીં મળે છે અને બીજું તો એ જ કેવું છે કે તમારા ગામમાં જે અકસ્માત છે કુદરતી આફડ થઈ જાય અચાનક રીતે લ આકસ્મિક રીતે તો પછી તમારા ગામમાં ક્લિનિક કે પછી સરકારી દવાખાનું આવેલું છે નજીક
હા ભાઈ તમે જે વાત કરી કે અમારે અહીંમાં દવાખાનું તો આવેલું છે અને જેથી કરીને અમારે થોડુંક સારું તો પડે છે કારણ કે સરકારી દવાખાનું તો બદલામાં છે અને પરંતુ અમારે સરકારી દેખાવાનું એ બધું મોટું િજટ જો વધારે પડતું કઈ પણ થઈ ગયું હોય તો અમારે મતલબમાં ખુબ જ થોડુંક જોખમ નો સામનો કરવો પડે કારણ કે અમારે જે મેન દવાખા છે મતલબમાં અમારા વીસ કિલોમીટર દૂર આવેલું છે તો વીસ કિલોમીટર દૂર ટટ જો કઈ પણ થઈ જાય તો ખુબ જ વધારે તકલીફ નો સામનો કરવો પડે કારણ કે તમને ખબર જ છે કે જો એમાં કોઈ પણ ઈમર થાય કે મતલબ આપણે મતલબ તેનો જીવ બચાવવામાં થોડીક વધારે તકલીફ નો સામનો કરવો પડી શકે છે એટલે જો એકદમ ઇમરજન્સી સિચ્યુએશન હોય અને કોઈ વધારે બીમારી મોટી થઈ હોય તો આપડણે મતલબ ખુબ જ વધારે તકલીફ નો સામનો કરવો પડે જ રોમાં એવું ના હોય છે રોમાં એક જ મતલબ પાંચ કિલોમીટર ની અંદર બહુ મોટું દવાખાનું આવી જતું હોય છે અને મોટા દવાખાનામાં અ આપણે મતલબ માટેનો જીવ બચાવી શકીએ છે.
હા એ તમારી વાત સાચી છે એટલે કે શહેરોમાં તો ઘણીલગ નજીક નજીક એવું છે પે દવાખાના એ મળી જાય છે પરંતુ તેની સારવાર ખુબ મૂઘી મળે છે અને ગામડામાં તમે જાણો કેો આયુષ્યમાન કાર્ડ છે પછી મા કાર્ડ છે એવા બધા કાર્ડ થી એ લોકો જે લોકો એટ અકસ્માત ત્યાં સ માટે ખર્ચ એ લોકો મફત મળી જાય છે એટલે કેટલા સુધીની લિમિટ હશે તે તો નહી ખબર અમુક ટકા જેટલું એ લોકોને રાહત મળે છે સારું તો ભાઈ આપણે મળીએ પાછા હો મેં પણને શહેરની જે હચલ કરી તમે પણ મને જે ગામડામાં શું ચાલી રહ્યું છે તે કીધું તેના માટે આભાર
હા ભાઈ ચાલો મળીએ.
હા.